હા
હા રાહુલ
હા હા બોલો
શું બોલું? કઈ નહી બેઠો તો હમણાં કામ પતાવે ને ઘરનું.
હમ ઘરનું કામ એટલે
જમવા ના એ બધું નહ જમવાનું બણાવ્યું તું એવું.
સારું કેવાય શું બનાવ્યું?
કઢી બનાવી હતી દહી ટમાટર ને બધું
બરાબર
હમ
મેં પણ ઘરનું કામ પતા એને સોપ પર બેઠી.
હમ શું બનાયુ છે તમે? એક કામ કર્યું તો.
મેં જમવાનું મેં મેં ના બનાવી જમવાનું. મારા મમ્મી એ બનાયુ આવડે ને.
હા
હમ પણ પછી નહી બનાવ્યું એમ બીજું સાઈડ કામ કરી દીધું કપડા ધોવાનું છે. કચરુ પોતુ કપડા હા સુખાવાનું.
હ અ મેમે તો ઇન્સ્ટાગ્રામ જોતા મેં વિચાર્યું કે કોઈ નો કોલ નહી આવેયો.
અ હા
હમ હ
બોલો બો
કયા સેમમાં તમે? હમ સારું બધું થર્ડ મેં પણ.
હા બી આ બી કોમ
બીએ
બીએ સેમ મેં પણ
હા હા કયો સબ્જેક્ટ મેજરમાં? મારે ગુજરાતી હા હમ
હમ હમ ગુજરાતી એટલે પેલા કયા મેડમ હ હ ની નિરાલી ના નિરાલી કા નમ્રતા ખરા.
હા એજ એજ. હ કઈ એવું હતું નિરાલી નમ્રતા કઈ એવું નામ છેમ
હા શાંતિ એકદમ
હ હ કોલેજ વોલેજ જવો કે નહીં?
હું તો રોજ જાઉં.
ઓહ રોજે
હા, ઘર વાળા કામ બઉુ કરાવે એટલે જવું પડે રેગ્યુલર.
હા, એ બી છેને.
હમ્મ, અમ્મ.
હમ્મ હમ્મ અમે તો નથી જતા રોજ કો કોઈ દિવસ
હમ્મ, અમ્મ.
હમ્મ. અને જઈએ તો પણ અહ લઇબ્રેરી માં જતા રહીયએ પછી કેન્ટીનમાં જતા રહીયએ. લેક્ચર ભરીએે ઠીક કામ પછી સ્પોર્ટ્સ રૂમમાં જતા રહીયા.
માં સ્પોર્ટ્સ રૂમમાં જઈએ છીએ એમ. રોયલ ગો
હ ના હા લાસ્ટ ક્યારે ગયા તા?
હમણાં જ આ શનિવારે અને શુક્ર શુક્રવારે શનિવારે આ.
હા, શનિવારે મતલબ તમે કેટલાય એકા ચાર પાજ છોરા આવ તો એમાંથી કોઈ
હા, હમ્મ. ને વચ્ચે ફ્રી લેક્ચર હતો તેમાં એક વાર ગેલા અને મેં તો પણ એક વાર.
ના ના શનિવારે કયા મત સન નહી શુક્રવારે શુક્રવારે કયા લેક્ચર માં ગયા તા?
એ એ સી નો લેક્ચર હતું. તે ગેલા.
અહ તો ત્યાં જઈને મતલબ કેરમ કરી પ છી આ ટેનિસ ટેબલ ના સોરી
કેરમ પેલા ના પછી ટેબલ ટેનિસ રમ્યા.
ટેબલ ટેનિસ હા એજને હમ્મ જયારે અમે્યા હતા ને ત્યારે પણ કોઈ આયા તા લાગે.
હમ્મ એ તો ફ્રેન્ડ સાથે આયા.
હમ્મ. ખબર નઈ જોયા નહીં કોઈ. દિવસ અમ્મ હમ્મ. પછી વડોદરા ગયા ત તો વડોદરા લઇ ગયા ત વડોદરા ગ-ગ-ગયા તા?
હેલો.
હેલો.
હેલો હા વડોદરા લઈ ગયા ત્યારે વડોદરા ગયા તા એમ પૂછું?
હા ગયા તા ને.
હમ્મ, હમ્મ. હારું કેવાય યાર મારે આવું હતું પણ પ છી મને લાગ્યું કે લેટ લઈ જશે ને લેટ આવશે એમ કરીને મજા આવતી યાર શું ક
અંજવાડા સુધી આવી ગયા તા જલ્દી.
હમ્મ, કયા ગામ ના છો?
ખરજ.
ખરજ કઈ બાજુ?
ગરબાડા બાજુ આવે.
ઓ.
હમ્મ.
પર ઘરબડા માં નોકરી મને ના જેસા વાળા મ મળી હતી પણ મને નથી કરવા એમ જેસા વાળો બહુ ડેન્જર એયો છે એમ કે છે.
અહી બાજુ પણ છે એવું ખરા જ બાજુ પણ
હા ડેન્જર એરયુ છે હાં ખરબા હોય ફરજ મોટી પછી આ ગરબાડા હ હ હા હા ડેન્જર એરયું છે એમ કેવાય કે ત્યાં ટકી ના રેવાય એમ. જો આપડે બધા છે ને ટીચર ની પ્રાથમિક સ્કૂલ માં હા પેલું કરાર પર હોય છે ને એમાં ના ટેમ્પરવારી ખાલી એમ જ નાના બાળકો ને
હમ.
હમ ભણવાનું નહી એક્ટિવિટી શીખાડવાની મતલબ જે ડાન્સ છે પછી રમતો અને આવું બધું હમ.
સાવાળા તો પણ ઠીકઠાક છે થોડુંક અહીં વધારે ડેન્જરસ અમારી બાજુ.
ના યાર જેસાવાડા માં તો છે ને રાત્રે સાત વાગે પછી નીકળાય જ નહીં અલે અમારા એક મારી ફ્રેન્ડ હતી એના જોડે ત્યાં રેતી તી એના હસબેન્ડ જોડે ત્યારે અમે આયા હતા તો એમ તે આવું હોય ને તો જલ્દી આવજો સાત વાગ્યા પછી ના આવ તમ કે કે મતલબ ડેન્જર છે એમ બધા આમ
હા મે આજકાલ તો રાતે બહાર નીકળવું છોકરીઓ માટે સેફ પણ નથી એમ જ
હમ એતો ના સેફ છે આપડા માટે તમ ચાર પાંચ મૂકીને કે સીધો થઈ જાય કોઈ પણ
હમ.
હમ હમ.
એ પણ છે.
હા એ તો છે આ જે જેનું જેનું એરિયો મતલબ જેની જેની મતલબ પોતે પોતાને પ્રોટેક્ટ કરતા આવડું જોઈએ કે હું મારે પોતાને સંભાળી લઈશ એમ.
સેલ્ફ ડિફેન્સ તો આવડવું જોઈએ
હા એજ ને હમ.
હા એજ તમે ગિયા
લીમડી.
નિમ્બડી
હમ. આ અનાલી પલાશ છે ને પલાશ ને હને ને હમ એનો ફ્રેન્ડ મારા જીજુ છે.
નો ફ્રેન્ડ એટલે મારાકાના ફ્રેન્ડ લાગે અમારા મેરી અમે ખરજ માં ને મોટી ખરજમાં
અચ્છા મી કી મિકી મિકી ક્રિ ક્રિશ્ચયન મિકી છે મિકી.
હમ.
હમ એના ફ્રેન્ડ છે અમારી કાસ્ટની હતી લબાના. અ મારી બેન કાકાની છોકરી પણ પેલી એ છે ને પેલા મતલબ જે મારી દીદી છે ને એના જોડે લવ મેરેજ કરી લીધા.
ઓવ
ભાગીને બિલકુલ ડિફરન્ટ કાસ્ટ છે જો મતલબ આપડે એવું નહી કેતા પણ એક્સેપ્ટ ના કરે ને જો કિસ છોકરો ક્રિસ્તી હોય અને એમ છોકરી હિન્દુ હોય તો પછી એને અધર કાસ્ટમાં હોય બિલકુલ આમ.
હમ્મ.
હમ્મ, તો એક્સેપ્ટ નહી કરે, પછી બધું બંધ થઈ ગયું, પણ અમે બોલીએ છે. તે દીવી ને આમ, જેવી બી છે, આપડી છે ને, આપડું ખુન કહેવાય એટલે બોલુંજ પન યાર, હમ્મ હમ્મ, ઘર મા પણ વાતો કરે, એમ ઠીક ઠીક, પણ સમાજ એક્સેપ્ટ ના કરે, અને ફેમિલી તૈયાર થ થઇ ગઈ એકસેપ કરવા, હા એજ ને. ને એવુંજ ને.
તમારી બેહોનાજ બાર ગાળ દે, એવું કરે.
બારતા.
એટલે જો. બીજા માં એમ કરને નાદ બહાર કાઢતા. પછી એને એના ઘરના છોકરા સાથે કોઈના લગ્ન ની કોઈ છોકરીનો કરે ને એવું બધું.
અમારે પણ એવું જ થાય ને નાત બહાર કાઢી દે એમ. પણ અમે નથી કાઢ્યા. કેમ? કે પેલા એક ફેમિલી વાળા એ એને જો પેલા એના ફેમિલી વાળા છોકરીને ઘરે લઈ આવતા ને એક્સેપ્ટ કરી લેતા ને. છોકરા ને છોકરીને એમને નાક બાર કાઢી દેતા. પણ એક્સેપ્ટ ના કરી એટલે ના
તકલીફ પડે પાછી બીજાન ભોગવું પડે આમાં
હમ એના લીધે અમારે ભોગવવું પડે એવું થાય.
હમ.
હમ.
ચાલ પોતાની કાસ્ટ માં કરે તો વાંધો નહી એ તો.
હમ.
પણ આજ આજકાલ તો હવે બધા છે ને એવું વિચારતા જ નહી. કરી દે છે. હમ. બોલો બીજુ?
બીજું શું બેઠો હુ તો. તેરના કામ ચાલેે હ
હમ હમ બરાબર. ખેતર નું કામ પણ કરો એમ?
ખેતરનું કામ, ઘરનુ કામ, ગાયોનુ કામ.
બરાબર છે હ બધું. અમે પણ ખેતર નું કામ કરીએ. પણ મતલબ શું કરીએ કઉ? ઘઉ વાળવા ના ના હોય ને.
હો હા એ બધું કરે.
હમ હમ ના બીજું વાળવાનું આમ મતલબ થોડું થોડું એમ હેલ્પ કરી ને એમ તો નહી કોઈ મને જોઈન કે નહી કે તું કરતી હશે.
કરું એમ.
હા એ જ.
એમાં તો પૂરું કરવું પડે.
હ. હા મતલબ અમારે એમ કરીએ તો કરીએ. એ નહી કરીએ તો પછી બીજા કરે. એમ થોડું કેમ કર હોય એમના જોડે થોડું મદદ એવું એવું નઈ કે અમને સોંપી દીધું કે તમારે પૂરું કરવાનું એમ.
અહીયા તો મારે જ કરવું પડે એવું કઈ બી કરે.
કેમ ફેમિલી માં હશે ને બીજા કોઈ?
હશે પણને બધાને કરું પડે ને.
હા એક તો અને તમારે તો ખેતી બી વધારે હોય ને. અમારે તો મતલબ ઓ છે આ ઓછું ખેતી- કરી અમે જેટલું ખાવા બોલતો.
એટલે ખેતર કેટલા છે? ચાર પાંચ છે છ કે છ છે.
હમ હમ.
છ મે તું એક અમારું અને ત્રણ પાંચ એક ઘરેને.
હમમ મારી સાસરીમાં કેટલા હશે કઉ?
હમ.
હહ સોરી મસ્તી જયો કેટલા હશેે કઉ. બાર તેર હશે ખેતરો. લગન બી થઇ ગયા મારા.
હમ.
હા, બે છોકરા પણ છે મારા.
હમ.
હમ, મારા છોકરા પણ ગેલા. ત્રીજા થો એક ત્રીજામાં આઈ ગયો, અને એક પહેલામાં છે.
તમારી એજ શું?
એજ.
હમ.
ઓનલી થાર્ટી ટુ.
તો કટુંબને અવાજ સાંભળી ને, અઢાર ની ઉમર લાગી.
હ, કેટલાની?
મને લાગે, અઢાર વર્ષથી છોકરી બોલા છે એ લાગે.
હા, તમે અઢાર વર્ષ ની જોકિંગ કરો છો ને મસ્ત.
હા, મેં પણ વિચાર્યું હ.
ના, ના, મસ્તી કર છુ.
હા.
એટલી ના અઢાર વર્ષ ની છું.
અવાજ સાંભળે તો એવું લાગતું નથી.
હા, હા, એ તો છે.
હમ.
હા, મારે સગાઈને લગ્ન થઈ જ થઈ ગયું હોત, તો મને કોઈ વા કરવાલે કોઈ ના હલે, આ પૈસા માટે હમ, હમ.
તો મેવળડા પાંચ વાર પૂજે કોની જોડે વાત કરીને.
સો, હા, હ, હ.
હમ.
હમ. પૈસા આયા ખરા?
મારા માં ઓગણ ચાલીસ જ બતાવે, સેમ વધારે બતાવે?
મારા માટે રૂપિયા નઈ બતાવતા, તું કેટલા ટાસ્ક પૂરા કર્યા?
મે તો એટલે ટાસ્કમાં દસ બતાવતા હોય, પણ એ કોલ તો. બાર મિનિટ ના તો ખાલી પાંચ જ થયેલા.
સેમ મારે પણ.
હમ, અડ તમે આગળ. હમ.
હ, મારે આ કયું છે, પંદર મો કેવું છે લાગે.
પંદરમાં.
હમ, તમારે?
આ કોલ પતે ને, હું તમને કોલ બેક કરીશ, તો મારો અગિયારમો થઈ જાય.
કોનું તમારું?
હા.
તમારે દસ છે?
હા ને, એમ એમ દસ છે, એમ ડાયરેક્ટ એમ ટોટલ.
હા, તો ના જો તો.